જયેશ ભાઈ કેમ. છો.
હા કેમ છો મજા મા.
હા મેં મજામા સે શું. કે અત્યારે એ બધા સારા છે ને ઘરે.
એ તો સારા છે. તો કેમ છો મજામા?
હા અમે બી સારા. જે હાલમાં તો. ગરમી બહ ખુબ પુષ્કળ ગરમી પડી રહી છે તમારા બાજુ બી ગરમી વધારે હશે ને.
હા અમારે અહં તો ખુબ ગરમી પડી રહી છે જેથી કારણે અમે તો ઘરથી બહાર પણ ના નીકડી યે. લી રહ્યા છે કારણ કે હ. ધ્વેચાલી રહ્યો છે. અહિયાં તો.
હા એજ ને અત્યારે તો એટલી બધી ગરમીનું વાતાવરણ વધી ગયું છે. કે બપોરના સમયે ઘરની બહાર ની નીકળવું ખુબ જ મુશ્કેલ છે. અમે તો ઘરે જ રહીએ છીએ બપોરના સમયે અને બહુ દસ થી ત્રણ ના ગાળામાં અમે તો. બહાર નીકળતા જ નથી કઈ જરૂરી કામ હોય તો જ નીકળીય છીએ.
બરાબર છે. હા અમે તો પેલા શુંકરવા ઉઠી પડીએ. પછી અમે અમારું બધું ઘરનું. કામ કરી રહીએ પછી બહારનું જે કામ હોય તે પણ કરી રહીએ જેથી કરીને બપોરે દસ વાગ્યા પછી અમે નીકળતા જ નથી બપોરે દસ થી ત્રણ ની. કરીએ જ નહી કારણ કે ત્યારે ખુબ જ સખત ગરમી રહે છે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી પાર જાય છે જેથી કરીને આપણા શરીર કાળા પડી જાય છે. અમે તે માટે અમે ઘરથી નીકળતા નથી. જોવો આ તાપ ને. તાતકાલીિક. કઈક કારણ સર અમારી પોતાનું મોઢું રૂમાલ ઢાંકી દઈએ છે. પછી અમે માર ઓડ ફેસી. . અરે સારા અને કઈ એના પર નુકસાન માટે આવા બધા પ્રયત્નનો કરીએ છીએ.
હા બરાબર અમે પણ એવું જ કરીએ છીએ જેમ બને તેમ હમણાંના વાતાવરણમાં તો ઠંડક વસ્તુ ખ જોઈએ લીંબુ પાણી વારે પીવું જોઈએ અને આપણે ઠંડી વસ્તુઓ ખાવી જોઈએ અને અત્યારે તો અમારી ઘરે કેરીની સિઝન. ચાલે છે જેથી કરીને અમે કેરી નો રસ ને એવું ખુબ જ વધારે પડતું સેવન કરીએ છીએ તમે પણ એ બધું ધ્યાન રાખતા હશો ને.
હા ઉનાળાના કારણે હમણાં કેરીનું ઉત્પાદન ખુબ જ વધી રહ્યું છે જેથી કરીને ગરમીના કારણે આપણને કેરી ખૂબ જ. કારણ આપણને ખૂબ જ મળે છે આપણે કેરી ખાવી જ જોઈએ કેરીમાં પણ ઘણા બધા પ્રકાર આવે છે આપણને અલગ અલગ પ્રકારની જે પસંદ હોય તે કેરી આપણે ખાવી જોઈએ.
હા સાચી વાત છે અને શું અત્યારે તો ગરમી ના કારણે ઘણા લોકો શું બપોરે ગરમીમાં ફરતા હોય છે અને પછી છે ને એ લોકોને તબિયત નું એ લોકોને ગરમી ની લૂ લાગી જાય છે અને તે લોકોને તાવ આવી જાય છે પછી અશક્તિ લાગી જાય છે. અને એટલે ગરમીમાં વધારે પડતું ફરવાનું ટાળવું જ જોઈએ અને જેમ બને તેમ ઘરે રહેવું જોઈએ અને ઠંડક ઠંડા વાતાવરણમાં જ રહેવું જોઈએ ઘણા લોકો ગરમીમાં ફરે પછી એ લોકો બીમાર પડી જાય છે અને એ લોકને. ખુબ જ મુશ્કેલી એ ઉભી થાય છે મેં ઘણા વ્યક્તિઓને જોયા છે.
લોકો તો બધા રસ્તે ફરવા જાય છે તે લોકોને પણ નશ્કરી ફૂટે છે અને કઈ એના કારણે મોટી દુર્ઘટના બને છે જેથી આપણે આ બધું રોકવા માટે આપણે સિરે પડે નીકળવું જોઈએ અને છાયાવા. રસ્તા પર આપણે ઉભી રહેવું જોઈએ તો આપણે બપોર પડી ના નીકળવું જોઈએ આપણે સવારે ફરી આવવું જોઈએ ગમે તે આપણે ગમે તે કામ હોયએ તે આપણે સવારે પતાવી દેવા જોઈએ અથવા સાંજે કરવા જોઈએ. જેથી કરીને આપણેર. ગમી બહુના લાગે ગરમીનું વધારે પડવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. અને બધી ફેક્ટરીઓમાંથી નીકળતા જમા શું ગરમી વધવાના કારણો વિશે મને તમે સમજાવી શકો.
હા એવું જ છે ગરમીના મુખ્ય સ્ત્રોતો એ બધા છે કે હાલના જે પ્રદુષણયુક્ત જે વાતાવરણ છે એમાં પ્રદુષણ ખૂબ વધી રહ્યું છે જે વ્હીકલો છે એ વધારે પ્રમાણમાં હવે તો દડતી થઈ ગઈ છે જેના કારણે જે. માં છે એનું તાપમાન વધે છે અને અત્યારના સમયમાં જે વૃક્ષો છે એ ખૂબ જ કપા તા રહે છે. અને એ વૃક્ષોને કાપતા અટકાવવા જોઈએ એના કારણે પણ ગરમીનું ખૂબ જ એવું ઊંચું તાપમાન જતું રહ્યું છે અને ધીરે ધીરે. હવે પાણી પણ અમુક વિસ્તારમાં ઘટી જાય છે અને વરસાદ ઓછો આવવાના કારણે આ ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ ખૂબ જ એવો ઓછો માત્રામાં પડે છે અને ગરમીનું પ્રમાણ એવું ખૂબ જ વધારે થાય છે અને જે સૂર્યની આસપાસ. ની જે પૃથ્વીની આસપાસ જે ચક્ર છે એનું વાતાવરણનું ખોળવાટું દેખાઈ રહ્યું છે જેના કારણે તાપમાન છે એ સીધા તાપના કિરણો આપણા પૃથ્વી પર આપણા શરીર પર. પડે છે જેના કારણે ગરમી ખૂબ જ એવી ઊંચા પ્રમાણમાં અને.
તમારી વાત. કારણ ખૂબ. પ્રયન કર આપણને ઘણોધર આપણે.